મજામાં હા મજા. મજામાં.
કેવું ચાલે છે બધા મરા ઘરે મજામાં છે બધું બરાબર ચાલે છે.
હા બધું બરાબર ચાલે છે આ રોજના જો ને હમણાં મેં આ યોગા ને એવું ચાલુ કર્યું છે થોડી હેલ્થ રિગાર્ડિંગ કેમકે આપણે શું પહેલા હેલ્થ પર પ્રિફર આપએ હવે તો બધી જ જગ્યાએ એ બધા હેલ્થને વધારે પ્રીફર આપે એટલે. એટલે હમણાં થોડા દિવસથી જ મેં પણ યોગા સ્ટાર્ટ કર્યા છે કેમકે અમારા અ સોસાયટીમાં જં યોગા કરાવે છે તો ત્યાં રોજ બધા જાય છે બધી લેડીઝ જાય છે તો મેં પણ હવે એમ લાગે કે ચાલ આપણે પણ યોગા કરીએ તો થોડી આપણને ફ્રેશ મૂડ બી આપણે શું કેહેવાય ફ્રેશ રહીએ અને આપડી હેલ્થ પણ સારી ર એટલે હમણાં જ મેં પણ હવે આ યોગા સ્ટાર્ટ કર્યા જો તમારે પણ જોઈન કરવું હોય તો તમે પણ અહીયા આવી જજો તો સારું તમને પણ એટલે તમે પણ હેલ્થ રિગાર્ડિંગ ફિટનેસ થોડી થઈ જાય તમે જાઓ છો કે ની.
હા હું પણ છે ને હું યોગા કરવા નથી જતી પણ મને બી છે ને વચ્ચે છે ને પગમાં અને મારા અ બરડામાં છે ને તકલીફ થયેલી હતી કમરમાં જેના લીધે એવું હતું કે હું ચાલુ ને તો મને છે ને પગ દુખતા હતા પણ ડોક્ટરે છે ને મને નિયમિત રીતે છે ને એક્સરસાઇઝ કરવા કીધી અને ડોક્ટરે ચોખ્ખું જ કીધું કે તમે છે ને બધી રીતે કાળજી લેવો તમારા ખાવા પીવાની કાળજી અને તેની સાથે છે ને તમારે એક્સરસાઇઝ રેગ્યુલરલી કરવાની એટલે એના લીધે છે ને તમે ફિટ બી રેવો અને બીજું કે તમારો જે આ બધો દુખાવો છે ને એ પણ ધીમે-ધીમે બધો સારો થઈ જાય એટલે હું તો છે ને ઘરે જ છે ને તે બધી ડોક્ટરે એ એક્સરસાઇઝ બધી બતાવી છે અને તે જ પ્રમાણે પેલી ફિઝિયોથેરાપી વાળી એ બી બતાવી ને તો તે જ પ્રમાણે બધી એક્સરસાઇઝ કરું છું ઘરે દરરોજની કરું છું એટલે મને છે ને ખૂબ સારું લાગે છે પણ એમાં એવું છે ને કે આપણે છે ને નિયમિતતા રાખવી જોઈએ કારણ કે આપડણે કેવું કે એક્સરસાઇઝ કરીએ આપણને સારું થઈ જાય ને પછી આપણે બંધ કરી દઈએ એટલે એવું બધું નહી કરવાનું આપણે છે ને એક્સરસાઇઝ રેગ્યુલરલી ચાલુ રાખવી પડે હવે તમે બી જે ક્લાસ ચાલુ કર્યા છે ને એ ચાલુ જ રાખજો કારણ કે આમાં એવું થાય છે ને કે આપડે લોકો ચાલુ રાખીએ પછી છે ને આપણે કંટાળો આવે કઈ કામ આવી પડે એટલે આપડે છે ને બંધ કરી દઈએ એટલે આપડું શરીર છે ને પાછું જેવું હતું તેવું જ થઈ જાય કા તો તેના કરતા વધારે બગડી જાય એટલે એવું નહી આપને તે વસ્તુ સતંતર રાખવી જ જોઈએ અત્યારે હાલમાં બી હું એક્સરસાઇઝ કરું છું ને તો કેવું કે સવારે હું ભૂલ્યા વગર કરીને જ જાઉં છું અને એકદમ સરસ રીતે છે ને રાત્રે પણ આવીને હું ગમે તેટલી થાકી લી હું પણ પથારીમાં છે ને પાછી થોડીક મારી જે એક્સરસાઇઝ છે ને એ બતાવી છે અને તે પ્રમાણે કરીને જ જાઉ છું તમે બી જાણે ક્લાસમાં જાઉ છો તો તમને બી એક્સરસાાઈઝ કરવાથી બધા ફાયદા તો થયા જ હશે ને થોડું શરીર બી તમારું છૂટું થયું હશે અને તમને સ્ફૂર્તિ લાગી હશે તમને થાક જેવું લાગતું ની હશે તમે ધારો કે ભૂખ પણ વધારે લાગતી હશે તમે આ બધું અનુભવ કર્યું છે
હા હા મેં બહુ અનુભવ કર્યું, આપણને થોડું આપણું શરીર થોડું ફ્રીલી જેવું લાગે પેલા આપણે એક્સરસાઇઝ ની કરતા હતા એટલે પેલું શું બોડી આપડી ફ્રેશ નહી રેહ આ થોડું એક્સરસાઇઝ જારથી કરવા માંડયા તો બોડી બી થોડી રિલેક્સ જેવી લાગે અને આ આપણા યોગાસન કરવાથી આપને સૂર્ય નમસ્કાર કે આ પદ્માસન કેવું બધું કરવાથી થોડું આપણને પગ પરને હથ પર બી આપડા જે આપડા બોન્સ ને હડકા ને બધું થોડું મજબૂત થાય એટલા માટે મેં બી આ યોગા ચાલુ કરી્યા બાકી તો અમે અહીં અમારા ફ્રેન્ડ લોકોને બધા જીમ જાય જાય છે પણ જીમમાં તો કેવું એ લોકો ડાયટ પ્લાન બનાવી આપે પછી અમુક પાવડર આપે એ પાવડર પીવાનો તો આપડા પેલા મસલ્સને સ્ટ્રોંગ થાય ને એવું એટલે મેં એના કરતા યોગા સ્ટાર્ટ કર્યા મે બહુ બધા મારા ફ્રેન્ડ્સ તો બધા જીમ જાયબ છે પણ અમારા સોસાયટીમાં યોગા ઘર બેઠા જ થાય છે એટલે મેં યોગા ચાલુ કર્યા હા થોડા દિવસ કોઈ વખત એવું પણ થાય કે કંટાળો આવે કોઈ દિવસ આપડા પ્રસંગ આવે તો પ્રસંગમાં જવું પડે એટલે એમાં ગેપ પડી જાય એટલે મજા નહી આવે એટલે આપડે રોજ રેગ્યુલર જાય તો થોડું આપણને બી સારું લાગે ને એક દિવસ જો આપણે એક્સરસાઇઝ છૂટી જાય તો આપણને બી ગમે નહી એટલે આવી રીતના રોજ એસાઇઝ કરવા જાવ તો મેં પણ મારા સોસાયટીમાં બી બધાને જ કેહું છું કે ચાલો અમારી સાથે તો થોડું આપણને આપડી બોડી બી રિલેક્સ થાય અને બોડી બી મેન્ટેન થાય ને આ યોગા જ કરવું એટલું જ નથી થોડું આપણે વોકિંગ બી ચા ખાઈને આપણે ડાયરેક્ટ સુઈ જઈએ તે બી નહી ખાઈને રોજ થોડું ચાલવા બી જઈએ એટલે થોડું ફ્રેશ બી અને ખાવાનું બી આપડું પચી જાય તમે પણ આ રીતે ખાઈને થોડું ચાલવા જાવ તો સારું એમ અમારે ત્યાં તો બધા રતે ચાલવા જાય છે તમે પણ ચાલવા જતા હોશો ને
હા એમાં એવું છે કે હું, તો છે ને પહેલા નહી જતી હતી પણ હવે જાણે એક્સરસાઇઝ કરી છે ને કરું છું ને તો પછી છે ને ખાવાનું બી પચી જાય છે અને મને વિચાર એવો આવ્યો જ હતો કે હું પણ છે ને ચાલવાનું શરૂ કરું એટલે ને હું એ તો છેને મારા હસબન્ડ સાથે નક્કી કર્યું કે અમે રાતને છે ને સાંજે જમ્યા પછી છે ને અમે ચાલવા જઈએ છેએ નાના, નાના બે, ત્રણ આટા જ મારીએ છીએ વધારે નથી મારતા અને અમારા છોકરાઓની સાથે છે ને અમે લોકો કોઈ ક વાત છે ને સાયકલ પણ લઈને નીકળીએ છે આમાં એવું છે ને કે એક્સરસાઇઝ ન તો મેં જોયું જ છે પણ આ તો તમે જીમની વાત કરી તે હવે જીમમાં શું કરે આપણા બધાની સાથે આપણને બધા સાધનો તો ઉચકાવે એ બધા સાધનો આપડી ઘરે બી છે જ હવે આપણે બે થેલી ઘઉંની જોડીક ઉચકી અને ચાલીએ તો આપણે હાથ ની એક્સરસાઇઝ થાય તેવીજ રીતે સાયક્લિંગ કરીએ સ્વિમિંગ કરીએ હવે સ્વિમિંગમાં તો આપણાથી જવાય તેવું નથી પણ સાયક્લિંગ કરીએ તો સાયક્લિંગમાં કેવું કે આપણે દુનિયાભરની આપડી બધી એક્સરસાઇઝ થઈ જતી હોય કે તમે સાયકલ ચલાવો છો એટલે તમારા પગની એક્સરસાઇઝ થાય, હાથ ની એક્સરસાઇઝ થાય, એટલે એના લીધે શું છે સાયકલ ના બે આટા મારો અને થોડુંક સારું રહે બીજું કે તમારી છે ને શરીર જે હડકા જકડાાઈ ગયેલા હોય થોડા છૂટા પડે અને છે ને તમારા શરીર માં સ્ફૂર્તિ રહી તમને છે ને ગમે અને છે ને તમે થાકી નહી, જાઓ એટલે આ વસ્તુ તો ખરી જ અને બીજું મેં છે ને તે એ પણ જોયું કે ઘણી લેડીસ ને છે ને તે મેં જોયા કે એ લોકો ને ઝૂબા ક્લાસ કરે છે હવે ઝુંમબા બી બહ ફાઈન છે તમે છે ને મ્યુઝિક ના રીધમ થી છે ને તમે તમારી બધી એક્સરસાઇઝ કરો અને એ લોકો છે ને પેલા તમને એકદમ હળવી હળવી એક્સરસાઝ બતાવે જેમથી છે ને તમને શરીરને જરક નની લાગી જ તો આજકોની લાગી જાય એવી રીતે એકદમ હળવી હળવી એક્સરસાઇઝ બતાવે અને પછી છે ને એ લોકો તમને, એ એક્સરસાઇઝ તમે કરો ને તો તમને જાણે કે એ સારું રહી ને પછી તમને એ લોકો છે ને થોડીક એકદમ હારડ ને ટફ એક્સરસાઇઝ બતાવે. જેથી તમને, અ વાંધો નહીં આવે, પણ એમાં એવું ને કે ઓછા સમયમાં તમારું એકદમ સરસ શરીર તમારું, સારું બનાવી દે, અને એમાં છે ને એવું છે કે તમે એક્સરસાઇઝ કરો ને તો, બોડી પણ છે ને મેન્ટેન રેય. તમને થાક નહી લાગે, તમને છે ને વજન વધે નહી, તમને બીજું છેને જલ્દી જલ્દી ખાવાનું બી પચી જાય, અને એની સાથે છે ને મેં બીજું એક બી વસ્તુ જે અનુભવી છે તે કે તમારે છે ને નિયમિત પ્રમાણે છે ને ખાવાનું સમયસર ખાવું જોઈએ, હવે તમે એક્સરસાઇઝ કરો છો, તો તમારે છે ને તે ખાવાનું પણ લિમિટમાં, અને ટાઈમસ ખાવાનું, તમે અચાનક ભૂખ એક્સરસાઇઝ કરી એટલે ભૂખ લાગે તો ભૂખ લાગે એટલે મારી સામે જે હતું પડડું તે મેં બધું ખાઈ લીધું એવું નહી ચાલે, તમે છે ને તે તેલ મસાલા વાળું થોડુંક ઓછું ખાવાનું, બીજું કે પરેજી પાડવાની જે વસ્તુ તમને ચરબી વધારે છે ચરબી માં વધારો કરે છે એવા ખાદ્ય પદાર્થ નહી ખાવા જોઈએ, એ બધું તમારે ધ્યાન રાખવાનું આવે, અને એક્સરસાઇઝ છે ને રોજે રોજ કરવાની. તો જ તમને સારું લાગે, આમાં કેવું કે આપણે થોડાક વખત કરીએ ને પછી છોડી દઈએ ને તે પણ નહી સારું, એટલે તમે શું કેવો છો તમે આ ઝૂમબા ક્લાસીસ જોયા છે કેવી રીતે કરાવે છે શું કરે છે બધું?
હા હા મેં જોયા છે અમારા અહીં જ ચાલે છે ઝુંમ્બા ક્લાસીસ આ ડાન્સ સાથે લોકો આવી રીતના એક્સરસાઇઝ કરાવે છે, એ થોડું રિલેક્સ થાય છે એમ કરીને બોડી બી રિલેક્સ રહે છે, અમારે ત્યાં કરાવે છેમ કોઈ વખત, પણ અમારે ત્યાં લાફિંગ થેરાપી કરાવે છે લાફિંગ થેરાપીી થી બી થોડું આપણને આ લાફિંગ કરીે એટલે આપડે પેલું શું કેહેવાય રિલેક્સ થાય અને આપણે હસીએ એટલે આપણું પેલું વિકાસ જેવો થાય એટલે આ લાફિંગ પણ એક વન ટાઈપની થેરાપી જ છે ઝુંબા ક્લાસીસ જાય, ત્યાં આ લાફિંગ વાળું બી કરાવે પછી આ મેડિટેશન એવું બી કરાવે એટલે થોડું, આ આપણે રિલેક્સ થાય અને હમણાં હમણાં તો આ લાફિંગ વાળું પણ બહુ ચાલે છે ઓલ્ડર જે હોય છે બધા, તો એ લોકો પણ આ લાફ લાિંગ થેરાપી વધારે એ લોકો કરે છે કોઈ બી જગ્યાએ તમે જાઓ આજુબાજુ, તો બધા ઓલ્ડર બેસેલા હોય છે તો એ લોકો આવી રીતના હસતા હોય છે ગાર્ડનમાં પણ જાઓ, તો આ ત્યાં પણ આ લાફિંગ થેરાપી ને આપણા જેવા છે તે લોકો મોસ્ટલી બધા, ઝૂમબા ક્લાસીસ જાય છે કે ઝુંમબા ક્લાસીસ માં પણ એવું જ છે આ ડાન્સ સાથે આવી રીતના એક્સરસાઇઝ કરાવે છે, એટલે આપણે આ એક્સરસાઇઝ, પણ ઝુંમબા ક્લાસીસ માં બી એવું જ છે આ જે રીતે યોગા જાય તેવી રીતના આપડે જો એક દિવસ નહી જાય એટલે આપણને કંટાળો આવે એ રીતે, એટલે આપણે રોજે રોજે આ રેગ્યુલર જો આપણે એક્ટિવિટીઝ કરતા હોઈએ તો આપણને વાંધો નહી આવે બાકી આપણે જો વચ્ચે ગેપ પડી જાય તો આપણને પણ કંટાળા આવે તમે કીધું તે પ્રમાણે આ એક્સરસાઇઝ કરવાથી કંઈ નથી પણ આપણે ટાઈમ ટુ ટાઈમ ખાઈ લેવું અને ખાવામાં બી પરચય રાખવી એ તો છે, કેમકે હવે લોકો શું હવે હમણાં જે આપડી જનરેશન છે તે લોકો બધું બહારનું ખાવાનું વધારે પ્રિફર કરે છે, એટલે ખાવામાં બી આપણે રોજ હવે, આટલા દિવસ એક્સરસાઝ કરી ત્રણ દિવસ હવે બારું ખાય તો કઈ ફાયદો નથી એટલે ખાવામાં બી આપણે થોડી પે જે રાખવી જોઈએ આવકટ. ઠોળ ને એવું બધું સલાડ ને એવું વધારે ખાવું જોઈએ, જેથી આપણેે આ આપડી ફિટનેસ રહી બાકી આ બધું તળેલું ને એવું બધું ખાઈએ, તોથી કઈ ફિટનેસ નથી રહેેવાની, ને અમે તો એવું જ કરી છે. કે ઓછા તેલમાં ખાવાનું બનાવીએ છે શાક ને એવું, એટલે થોડું આપણું કોલેસ્ટ્રોલ બી ઓછી રહી એમ તમે પણ આવું કરશો તો સારું રહેશે.
હા સાચી વાત છે તમે બરાબર બધી વસ્તુ મને જણાવી તેના માટે તમારો ખૂબ-ખુબ આભાર ચાલો આપણેે પાછા ફરી કોઈ બીજા ટોપિક પર પાછા વાત કરશું. ચાલો આવજો.